હલો.
છો.
મજા મને તમે કેમ છો.
બસ મજામાં. કપડે
તમે જો આજે અમે શું છે, કે આઉટડોર અને ઇન્ડોર ગેમ ટોપિક ઉપર બાત કરવાની છે.
તમે જો બધા ઘર બધા બધા લોકો જો તમે જો નાના છોકરા હોય એમને આઉટડોર ગેમ સારું લાગે છે. મને ક્રિકેટ રમવાનું હોય એમને બોડી ફટ કરવાની
અને આના માટે એમને શું છે, કે એમને આઉટડોર ગેમ ગમે છે, અને એમની હેલ્થ માટે બહ સારું છે, આઉટ ડોર ગમ આઉટડોર ગેમ થાય છે, કે ઘરે ઘરે બોર થઈ જાય છે, લઈને પછી કેમમે લાગે કે કા તો બહાર જાઓ થોડી પછીને ફ્રેશ એયર મળશે મોર્નિંગ જયારે આઉટડોર ગેમ કરવાનું ત એમનું સારું થશે કે એમની બોડી એકદમ સ્ટ્રેચ થઈ જશે. બ્રેકફ સારું કરી શકે છે.
હમ સાચી વાત છે, રમત ગમત આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે, એમાં ભી આઉટડોર ગેમ્સ બહુ જરૂરી છે, આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. હ આપડે એક્સરસાઇઝ કરવાની જરૂર નથી પડતી એક આઉટડોર ગેમ્ રમી લઈ તો તરત સરત સ્ટ્રેસ થઈ જાય છે, આપણે એટલે આઉટડોર ગેમ્સ બહ ઇમ્પોર્ટન્ટ છે, આપણે લાાઈફમાં એક ગેમ તો દિવસમાં એક એક રમત તો આપણે રમવી જ જોઈએ.
હ આ તો છે, અને એવું તો છોકરાઓ લોકો ઘરમે શું કરે અને અમે બી પોતે બી જય્યારે ફ્રી હોય તો અમને સાથે આઉટડોર ઇન્ડોર ગેમ રમે છે ઇન્ડોર ગેમેમે શું થાય છે, લુડો રમી શકીએીએ અમારા છોકરાઓ સાથે ઇન્ડોર ગેમ એો ફાયદો છે, કે તમે જ્યારે તમે ફેમિલી મેમ્બર સાથે બી રમી શકો છો ચાહે કોઈ ઇઝિટ હોય. કે વર્કિંગ હોય તમે લુડો રમી શકો છો તમે કેરમ રમી શકો છો અને ઘણું બધું ગેમ છે, બોર્ડ ગેમ બી આવી ગયા છે, હમણાં ઘણા બધા તમે રમી શકો છો એમની સાથે છોકરાઓને બી ટાઈમ સ્પેન્ડ થઈ જાય છે, કઈ કઈ
સાચી વાત છે, આપડે ઇન્ડોર ગેમ્સ ચેસ કેરમ લુડો ટેબલ ટેનિસ જેવી અનેક ગેમ રમી શકી છેએ અને આપ ફેમિલી સાથે ભી રમી શકી છીએ જેના લીધે આપણે ફેમિલી ટાઈમ ભી સ્પેન્ડ કરી શકીએ છીએ.
ઇન્ડોર ગેમે એ બહુ સારી વસ્તુ છે, કે તમે ફેમિલીમાં જયારે તમે ટાઈમ નથી આપતો ત્યારે તમે ગેમના ભણે તમે એને ટાઈમ આપી શકો છો. પણ હું તમે કરી શકો. અનેતે માઇન્ડ ફ્રેશ કરી શકો છો પણ આઉટડોરમાં શું થ તમે બધા લોકો. તો આઉટડોર ગેમ ખેલ રમવા માટે નથી જાણ એઝીડ હોય અને કોઈ વર્કિંગ હોય ઘરમાં લેડીઝ ના ઘણા બધા કામ હોય છે પછી નથી કરી શકતા. ઘણી બધી વાત છે, આઉટડોર ગેમ શુ છોકરા માટે આઉટડોર ગેમ એટલું સારું છે, કે એમની એને જય મોર્નિંગ સ્પોર્ટ કરી મોર્નિંગ બહાર જાય છે, ત્યારે એમને લાગે છે, કે તમે એમનું ફ્રેન્ડ ઘ બધા ફ્રેન્ડ બની જાય છે, પછી એનું કમ્યુનિકેશન થાય છે. અને બધા સાથે બહુ સારી વાતો કરે છે, અને અને બેઠા છે ઘણા બધા લોકો સાથે બેઠે છે રમે છે તો પી સારું રહે છે કે એમના સાથે
સાચી વાત છે કોઈ આપડે ઈન્ડોર ગેમ્સ છે એ કોઈ પણ ઋતુમાં રમી શકીએ શકી છીએ અને કોઈ પણ સ્થળ કે જગ્યા પર રમી શકીએ છેીએ જયારે આઉટડોર ગેમ્સ છે એ એના માટે આપણે કોઈ મેદાન કે ગાર્ડન ની જરૂર પડે છે બારે જવું પડે છે અને આપણે કોઈ બી ઋતુમાં રમી શકીએ છીએ જેનાથી માનસિક વિકાસ થાય છે આપણે એકાગ્ર અને વિચાર કરવાની શક્તિ વધી શકે છે અને આપડા ફેમિલીમાં સાથે ભી એક સારો એવો ટાઈમ આપણે સ્પેન્ડ કરી શકીએીએ અને ઇન્ડોર ગેમ માં કેવું છે કે આપડે બારે જઈ તો બારે નવા ફ્રેન્ડ બનીએ પછી એક શરીર માં કસરત થઈ જાય શારીરિક શમ થઈ જાય તો બંને ગેમ્સ ના એક અલગ જ ફાયદા છે
હ તોું છે પર છોકરા લોકો તમે એમની ચોઈસ પૂછો પછી તમે મોર્નિંગ થી તમને કે કે ભાઈ અમારે તો આઉટડોર ગેમ મારી સાથેડું રમો મારી સાથે આ ગેમ રમો મારી સાથે કામ કરો મારી સાથે હન્ શીખ રમો આ ઘણી બધી ચીજો છે જ્યારે ચાન્સ થાય ફાઇવ બજે સુધી છે અને પછી ત્યારે તમને કહે છે કે મારે તો આઉટડોર ગેમ રમવો છે કેમ કે એમનું અંદર થી મને એવું થઈ જાય છે કે એમને રિફ્રેશમેન્ટ જોતી હોય છે એમને ઘર ઘરમાં એનું ખેલતા હોય તો એ એમ કંટાળી જાય છે અને એમને શું થાય છે કે બ કહીં જાય છે છોકરા લોકો પછી આ માટે એમને બહાર જોવા બહ સારું ક ભહાર જો શું છે કે ભાર ટ્રી હોય છે અને ઘણા બધા એન્વાયરમેન્ટ એવો હોય છે કે એમનું મન લાગી જાય છે સા ભલે તમે એમને ટાઈમ નથી આપો પણ બહાર છોકરા લોકો સાથે રામે એમના સાથે ટાઈમ સ્પેન્ડ કર બઉ સારું છે પછી ઘણી બધી વસ્તુ ભોલી જાય છે ને માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે બીજી કઈ વસ્તુ જોતી નથી પછી હા છે પછી એમનું શું સાંજે જ્યારે જ્યારે રમીને આવશે ઘરે ત્યારે એમને શું એકદમ એમની ભૂખ ખોલે છે તમને આવીને સીધું નાસ્તા માંગશે મને આપો મને આપો મને આપો તો આ માટે આઉટડોર ગેમ બહુ સારું છે છોકરા માટે એમની હેલ્થ માટે બહુ સારું છે
હા સાચી વાત બહ સારું છે અત્યારે બધા અ છોકરાઓ મોટા ભાગે મો મોબાઈલ સાથે જ રમે છે આઉટડોર ગેમ્સ કરશે તો એને સૂર્યપ્રકાશ મળશે તાજી ખુલ્લી હોવા મળશે જેના લીધે એના શરીર માટે બી સારું છે બીમારીઓ ઓછી આવશે બારે રમવા જશે તો બાળક તંદુરસ્ત બનશે થોડે ક હું માનસિક રીતે શારીરિક રીતે બંને રીતે મજબૂત બની શકે છે એટલેઇ આઉટડોર ગેમ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ અચ્છા
હમ આ તો છે અને આઉટડોર ગમે ગેમે તમે જો છોકરી હોય તો એમને શું છે એમ બેડમિન્ટન વધારે ગમે છે પછી બેડમિન્ટન તમે જો છોકરીઓ છોકરાઓની એમની હાઈટ પડે છે એમની હાઈટ પ્રમાણે એમને બહ સારું લાગે છે કે એમની હાઈટ પે છે એમ લાગે જેને બહ સારુંીખ્યું છે પછી એમને છોક માટે ક્રિકેટ રમે બધા લોકો ને ફૂટબોલ રમે છે અને બાસ્કેટબોલ બી છે બાસ્ટબોલમાં ઇન્ડોરી કરી શકે છે પણ ઘણા બધા આજકાલ શું કરે છે કે બહ ન્ડોરી કરી દે છે આઉટડોર ભી કરી દે છે બાસ્કેટબોલ જે ઘરને કમપાઉન્ડ બાર કરી એ છે ફ્લેટ ના બહાર લગાવી દેશે ભ એમને ફ્રેશ હવા જો હોય ને બધા લોકો સાથે તો એ એમને સારું રહેે છે અને આઉટડોર ગેમે આજકાલ તો હમ ને તો નોક દ ઘણા બધા લોકો મે છે ટાઉન ટાઉનનુંુકા ી આ તમને ઈન્ડોરમાં થાય છે પણ ઇન્ડોર ગમે છે કેટલી બધા લોકો પસંદ કરે છે સ્નુકર બી અને ઘણા બધા લોકો આઉટડોર પસંદ કરે ઘ બધાછો ઘર ઇડોર ગમે છે ઘના વાધા ને હા તો તમે છે
હા સાચી વાત છે અત્યારે આઉટડોર માં ભી અત્યારે કેટલી સરસ ગેમ્સ ચાલે છે બોક્સ ક્રિકેટ છે પછી ટીકર બોલ છે અત્યારે મોટા મોટા સિટીઓમાં આ ગેમ્સ આઉટડોર ગેમ્સ બહુ ફેમસ છે બધા એક્સ્ટ્રા ફીસ પેમેન્ટ કરીને ભી એ ગેમ્સ રમવા જાય છે આજકાલની જનરેશન માટે એ ગેમ સારી છે કે જેના લીધે શારીરિક વિકાસ સરસ થઈ જાય ઈન્ડોર ગેમ્સમાં બી સારું છે કે આપડ ઘરે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ કે થોડી વાર મમ્મી પપ્પા પપ્પા જોડે કે ભાઈ જોડે કઝિન્સ જોડે કે આપડણે કોઈ બી ગેમ રમી શકીએ જેનાથી આપણે એકદમ ફ્રેશ થઈ જાય કે મન આપણું એકદમ સરસ થઈ જાય કે આપણે બીજું બધું કઈક નવું નવું કરવું ગમે એના લીધે
હજુ તમે સાચી ક છું કે એમના માટે તમે એમને જારે પણ એક બાદ થાય છે તમારા છોકરોવે ઇોર ગ મળે છે પછી બે ચાર ગેમ એમ પાસે છે પછી એમ આી ચાલીનોી તો સાર બધા છોકરાઓ આજકાલ મોટા છોકરાઓ મ ટેથ ટવેથ સુધી એમને સારું લાગે છે એને પછી એમને છોટા થોું નાના છોકરાઓને સમજમાં નથી આવતું પછી એટલા બધા ઠીક છે કે આ રમે છે પછી એ ઇન્ડોર ગેમ રમતા રમતા શું થાય છે કે બહુ થઈ જાય છે તમે જોયું હોય તો પછી એક બે ગેમ ત્રણ કેમ દોઢ ગેમ થાય પછી એમને શું છે ચેન્જ જોતું હોય છે બધા છો નાના છોકરાઓને તમે જો આજકા રીતના બધા પજલ્સ આવી ગયા છે એમને પજલ્સ બનાવવાનું હોય છે એમને એનિમલ્સથીન છે આ ફરી છે અને બધા બર્ડ ટમ છે તો એમને શું છે પજરસ બનાવવાની હોય છે પછી એ શું કરે છે કે એને ઇન્વોલ્વ થઈ જાય પછી દો તણ દિવસ એ તમારા પચાસ પછી પજલ સે બોર થઈ જાય છે પછીને બીજું ક જુ હોય છે પણ ઇન્ડોર ગેમે થ છે કે એમને એમને ખબર એ જે આઉટડોર ગેમ છે આ એમ જ રહેવાના છે ચા ક્રિકેટ હોય ચા બાસ્કેટબોલ હોય ચા તમારો બેડમિન્ટન હોય યા ફૂટબોલ હોય એ એ તો આ વસ્તુ રહેવાની જ છે આના પરથી તમે તીન ચાર ફરી ફરી ના કરી શકો છો પછી એમાં શું છે કે આઉટડોર ગેમે ઘણા છો હ બોર નથી થતા એમને બહ ઇન્ટરેસ્ટ આવે છે આ માટે એમને ભાવ નું વાતાવરણ એમને જાય છે બધા સાથે મળએ છે બધા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે ને એમનું નવું નવો ફ્રેન્ડ બને્યો છે જે નવું નવું ફ્રેન્ડ બને ને એ ટાઈમ સ્પેન્ કર છોકરાઓને બ સારું લાગે છે
હા અત્યારના છોકરાઓ માટે તો અત્યારે પ્રી સ્કૂલ છે તો એ આઉટડોર્સ અને ઇન્ડોર્સ ગેમ્સ ખુબ સારી કેટલી બધી એક્ટિવિટી અત્યારે સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ છે જે આપણે આઉટડોર ભી કરી શકીએ ઇન્ડોર ભી કરી શકે એક તો તમે કીધી એમ પઝલ વાળી છે પછી અત્યારે અ ઓલું બધા આપડે બધા કઠોળ હોય છે એમાંથી બધા કઠોળ મિક્સ કરી દે પછી એમાંથી એક કઠોળ જે સ્પેસિફિક એના શિક્ષક કહે છે એ કઠોડે ને એ સ્ટુડન્ટ ને ગોતવાનું હોય છે તો એ બી એક એક્ટિવિટી છે અત્યારે અલગ અલગ એવી ઇન્ડોર એક્ટિવિટી કેટલી બધી સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ છે કે જે આપડે ઘરે બધા સાથે રમી શકીએ એક ટાસ્ આપે છે કે કરવાનો છે એ અને આ
નહી તુંલા વા કે જો તમે જો ડો છે કલી છે પ્લેસે બી ઘણા બધા છોકરા ઘણી બધી વસ્તુ લગાવે છે હવે એને ઘણી બધી વસ્તુ લગાવે છે. અને ડોસે ઘણી બધી ચીજો ખરી અરે શું થાય છે કે દોસે એતના બધ ઠીક છે. આવે છે અને સાથે રમે છે અને ડો નથી થતા તમે જો ડો કેટલાય ડો આપો એમને તમે ક્લે આપો ડો આપો સ્લામ આપો એ તોું એ ફાઈન લાગે છે કે ઇન્ડોર કે તમે એ બે ત્રણ કલાક એમનો થઈ જ જાય છે. એમને કઈ બહ નથીલેૈયાને સ્લાઈમાં આવવું એમને ત સારું લાગે છે કે કી એમને બોરનથી થતા અને ઘણું બધું રમી શકે છે અને બરા ને પ્લેસ રમવાનું એું ગમે છે પછી શું છે કે મોબાઈલમાં જોજને ફોર્મ બનાવે છે કઈ બી આર્ટિકલ બનાવી દીધું હોય
હા હમ એ બ બંને ગેમ્સ ખુબ સારી છે ને બંને શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
ચાલો ઠીક છે પાછું મળીએ છેને.
હા જય શ્રી કૃષ્.